હેલો.
હાલો.
હા. કેમ છો?
બસ સારું સે. આજે આપણે અહ બાળપણની વાતો કરીશું. કે જયારે આપણે સ્કૂલ જીવનમાં હતા, તો કેવી રીતે જીવતા તા. ને હવે આપણા જીવનમાં કેટલો બધો ફેરફાર આવી ગયો છે.
બરાબર. હા, હા બરાબર.
બા અહ આપણે જયારે સ્કૂલ જતા હતા, ત્યારે આપણા ઉપર કોઈ જવાબદારી નહોતી. બિંદાસ જતા હતા સ્કૂલે. નહીં રસોઈ બનાવવાની ચિંતા, નહીં ઘરના કામની ચિંતા. ન કોઈ બીજી કોઈ ચિંતા. અહ એ બી ભણવાનું બી શું મજા હતી. મળવાનું કોઈ એ આપણને ચિંતા નતી કે ઈ ટાઈમે. આપણેે આનંદ થી ભણતા તા, કોઈ બોધરેેશનથી નહીં ભણતા તા. કે આપણે બુક કમ્પ્લીટ કરવી પડશે, હોમવર્ક કરવું પડશે. કેમ કે હોમવર્ક તો હતું જ નહીં.
હમ્મ.
હોમવર્ક તો હતું જ નહી અને સ્કૂલમાં જે અગિયાર થી પાંચ ભણવાનું રેહતું એમાં ઘણી બધી રમત બી રમતા ભણવાનું બી ભણતા જિંદગી જીવાની કળા બી શીખાડસે.
બરાબર.
અને આજના અહ જે છે અહ બાળકોનું ભણવાનું એમાં ભણવાનું જે અહ બોધરેેશન છે ટેન્શન છે એ બહુ છે વધારે. એ લોકોને હોમવર્ક બી એટલું આપવામાં આવે છે અહ ઘરે ભ અભ્યાસ બી એટ લો કરવો પડે છે અને અહ એક અહ બાળપણ જેવું કઈ રહ્યું જ નથી.
બરાબર.
અહ એ આપડે રમતા રમતા ભણતા હતા. રમત રમતમાં ભણી લેતા એ એ પેલા અહ એ ઉઠ કયા સમા માં વાંકા વાદળ વાળા એક કવિતા હતી તો એમાં બી કેટલો બૌધ અહ જીવનનો શીખાડતા હતા.
બરાબર.
અને અહ જે બી વાર્તા આપણે વાંચતા ક ક કલમ નો ક થી કરી ને ગ જ્ઞાનના ગ સુધી નું બધું જ જ્ઞાન આપણને એમાં મલી જતું હતું. આજે એ આજે કલમના ક અને ખ કરતા એ બી સી ડી ઉપર આવી ગયા છે લોક પણ એ હા ની અંદરથી એમને એ અહ અંદર જીભ આપણેે જયારે વાળી અને ક બોલીએ તો કેવી રીતે બોલવાનો જીભ અને ઊચે તાળવે લગાવીને ક બોલવાથી કેવી રીતે બોલવાનું. આજે સ્વર્ગના ગ્યાન નથી કોઈને આપતા કોઈ.
બરાબર. આપડે કેવું હા. આપડે કેવું સ્કૂલમાં અહ આમ ટીચરો જ આપડી પાસે લાકડી લઈને કે ભાઈ તમે કક્ કા બોલો એટલે જોર જોર થી આપડે બોલવાનું એ લોકો પાસે બોલાવડાવાનું એમાં જ આપણને ત્યાંને ત્યાં જ બધું મોડે થઈ જતું હતું આપડે કઈ જ કરવું નહી પડતું તું ઘરે આવીને એકડા પણ હોય તો આવી રીતે જ આપડે બોલતા અગયાર એકા એકડા એટલે ત્યાં જ મો તે ભાગે આપડી બધુ લેસન કરવાની રહેવાત રહેતુજ નહી બધી તૈયારી આપડી ત્યાંજ થઈ જતી હતી. જયારે આજે તો સ્વાધ્યાયપોથી ને બધું એટલું બધું આવી ગયું કે બિચારા છોકરાઓ લખી લખીને હો થાકી જાય છે. આપડે એવુ બધુ હતુ ની એમ હમ્મ.
રમવાનો ટાઈમ ઓછો થઇ ગયો અને સ્કૂલ નો ટાઈમ વધારે થઇ ગયો એવું થઈ ગયુ.
બરાબર અને એ જમાનામાં આપડે ટેલિફોન ની હતો કે કોઈ કોમ્પ્યુટર નહી મળે ટી વી માં પણ એટલું બધું કઈ હતું નહી એટલે સારો એવો સમય મળી જાય સ્કૂલે થી આવીને દફ્તર મૂકીને સીધું રમવા જ ચાલી જવાનુ આપડે.
હા.
એટલે આટલો એવુ ફરક હતો, અને હમણાં ના છોકરાઓને તો આવે, એટલે આપડે તૈયારી દૂધ ની રાખવા. વાની સારો એલોકોને નાસ્તો જોઈએ, આપડે તો પેલા કેવું બપોરનુ જે વયધુ હોય. આપણે ખાઈ લેતા હતા, હવે હવે છોકરાઓને એવુ નહી હવે બધું. તાજુ બનાવીને આપવુ પડે.
હા. ને હવે એ કામથીજ આપડે થાકી જવાય છે.
હા, ત્યારે તો આપણે મમ્મી પાપાને મદદ પણ કરતા, કામમાં અત્યારના છોકરા. કેવું બિચરાને એટલું લોડ હોય છે કે, એ લોકોને આપણે થી આપડે જાતે ખવડાવી દેવું પડે કે, ભાઈ તને ટાઈમ નથી લાવું, આપડું ખવડાવી દઈએ.
એ જ કરતા વધારે ચિંતા આવી ગઈ છે એમને.
બરાબર, અમે તો સ્કૂલમાં બહુ બાનું ટીચરોને બાનું કાઢીને, હો રમવા નીકળી જતા. મા-બાપ ને પણ બાનું કાઢીને અ મેદાનમાં રમવા નીકળી જતા હતા કે, ભાઈ અમે લેસન કરવા જઈએ છીએ, બેનપણીતા. અને ખાસું રમી લેતા હતા.
હા, હા આપડે એટલું ભણવાનું. તો એટલું ટેન્શન જ નતું, આપણને ચિંતા નથી કે, આપણાથી કોઈ આગળ વધી જશે. પણને આપણે જ જે એમ હતું કે, આપણે જેટલું કરી લીધું, એટલું બઉ છે.
બરાબર.
હા. હવે તો આજે કાલે, આ બધા છોકરાઓને પોતાના ચિંતા કરતા તો કોમ્પિટિશન વધારે છે.
બરાબર.
હ. અને મા-બાપ બી હવે એવા થઈ ગયા છે કે, એ લોકોને બી અમુક પર્સન્ટેજ તો જોવે જ.
જોયે જ હા.
આટલા પર્સન્ટેજ તો આવવાજ જોઈએ, આપડે મા-બાપ એમ વિચારતા પાસ થઈ ગયા ને બસ.
હા, ત્યાર તો કેવું સાહીઠ ટકાની ઉપર આવે, એટલે આપણું ડિસ્કાઉન્ટ ગણાતું. એટલે આપણે ટેન્શનજનની કે ભાઈ. સો માંથી સો લાવવા કે, સો માંથી અઠ્ઠાણું લાવવા, એવું બધું કઈ હતું જ નહી એમ.
આ તું સમય અને મારા પપ્પા ને. મમ્મી ને વાત કરું તો, એમને હું ટેન્થ પાસ થઈ ગઈ, ત્યારે એમને ખબર પરી અચ્છા. તું ટેન્થ માં હતી, તું પાસ થઈ ગઈ.
બરાબર.
એવું હતું, હવે તો છોકરાઓ નવમાં ધોરણમાં આવે, એ પેલાજ ટેન્શન હોય છે. ક્યા ભણશે? ક્યાં ક્લાસીસ કરશે? કઈ કોલેજ મળશે?
બરાબર, ત્યારે તો આપણે જે પ્રોજેક પ્રોજેક્ટ થતા ને, સ્કૂલમાં તો આપણેે બધી વસ્તુ જાતે શોધીને આખું મોડેલ એમ વ્યવસ્થિત બનાવતા, અત્યારે તો બધી વસ્તુ તૈયાર જ મળે. ફટાફટ એ લોકો લાવીને, સીધું જોડીને તૈયાર કરી દે. ત્યારે આપડે બહુ મહેનત કરતા હતા, પ્રોજેક્ટ માટે.
હા પ્રોજેક્ટ માટે તો કેટલી બધું વસ્તુ આપડે ભેગી કરતા અને જે અ સ્કૂલમાં બી પ્રોજેક્ટ કરાવતા એ સ્કૂલમાં કેટલા બધા પ્રોજેક્ટ આપને એવા કરાવ તા જે આપણને વ્યવહારિક જીવનમાં ઉપ યોગી થતા. આજે બી આપણેે પ્રોજેક્ટ યાદ કરીએ તો આપણને એનો યુઝ આપણને ખબર પડે. કે નહી આ વસ્તુ આપણે બનાવતા શીખી તું આનો આ યુઝ થાય. પ્રેક્ટિકલ નોલેજ આપણને મળી જતું ત્યારે કેમ કે આપણે બહુ બહુ ભણવાનું હતું જ નહીં. જેટલું આજે આ બધા અલગ-અલગ બોર્ડમાં ભણવાનું આવી ગયું. આઇસીસી બોર્ડ, આઈબી બોર્ડ. સીબીએસઇ બોર્ડ. આપડે તો એક જ બોર્ડ હતું ગુજરાત બોર્ડ.
ગુજરાત બોર્ડ. અને ત્યારે આપણે કઈ બારની જ સ્પર્ધાત્મક એક્ઝામ ખાસી એવી આપતા. હિન્દીની એક્ઝામ આપતા, સાયન્સની એક્ઝામ આપતા, સંસ્કૃતની હવે તો એ બધું નીકળી ગયું. બધું જ નીકળી ગયું હવે.
હા આપણે હર વર્ષ એક હિન્દીની એક્ઝામને એક ઓલું સર્ટિફિકેટ રેડી જ હોય. હા
બરાબર.
આ પ્રવેશ ઓલી હિન્દી પ્રવેશને એવી રીતે અલગ અલગ હત તે એક્ઝામો હતી. એ આપવાની
અ ડ્રોઈંગ એટલું સરસ હતું ને મારું હું બધી સ્પર્ધામાં જતી ને મને સ્કૂલના ટી સ્કૂલના શિક્ષક તરફથી એટલું પ્રોત્સાહન હતું. કે ત્યાંથી ડ્રોઈંગની બધી વસ્તુ આપે મને ને આ ખી આ સ્ટેશનરીથી માંડીને ભાડું જ્યાં જઈએ ને ત્યાંનું ભાડું ખાવાનો નાસ્તાનો બધા જ પૈસા સ્કૂલમાંથી મને મળતા હતા.
હમ્મ હમ્મ હમ્મ હમ્મ.
હમ્મ.
અરે વાહ! આ તો બહુ સરસ કેવાય તમને આટલું સરસ તમારું ડ્રોઈંગ હતું. અને તમે એટલો સ સ્કૂલ તરફથી તમને એટલો સહકાર મલ
હમ્મ સરસ ને અત્યારે કેવું કે ડ્રોઈંગનું મહત્વ જ નીકળી ગયું.
અચ્છા હા. હવે ડ્રોઈંગની આ એક્ઝામ આપવાની જે આવે છે. અ જેની અંદર ઇન્ટીગ્રેટેટ એવી એક્ઝામ હોય છે. એમાં બી તમારે એના અલગ ક્લાસ કરો તો જ તમે પાસ
વા કેમ એ તો ત્યારે ઘરે જા તેજ બધી મહેનત કરીને મારે તો એ બી એક્ઝામ પણ પાસ થતી હું તો.
ઇન્ટરમીડિયેટની એક્ઝામ ને
અત્યારે મારે એમાં જ જવું હા મારે એમાં જ જવું હતું પણ હમ્મ. મમ્મી પપ્પાની સ્થિતિ બરાબર ની હતી ને પાંચ વર્ષનો કોર્સ હતો એટલે મને પછી એ લોક કો છોકરી થાય એટલે ના મોકલી. એ કોર્સમાં
હમ્મ હમ્મ હમ્મ.
મારે ડ્રોઈંગ ટીચર જ બનવું હતું. હમ
અરે વાહ! વાહ! તમે તો તમે ડ્રોઈંગ ટીચર બનીને એમાં આગળ વધી શક્યા હોત બરાબર છે. પણ જે પરિસ્થિતિ જે સમય તો એ પ્રમાણે આપડે કર્યા બરાબર છે ને આપડે હવે હવે પણ તમે એમાં આગળ વધી શકો એવું નથી કઈ બી એમાં તમે કરવું હોય તો તમે કરી શકો છો હજીપણ
હમ ને હું સાયન્સમાં પ્રોજેક્ટ પણ ખુબ સરસ બનાવતી તો એ મારા પાંચમા ધોરણના ટીચરે મને કીધું કે તારે મોટી થઈ ને સાયન્સ જ લેવાનું છે અને મેં ખરેખર સાયન્સ લીધું ને મેં બીએસસી ગ્રેજ્યુએટ થઈ ગઈ.
હ
પછી સાસરામાંથી આગળ વધાયું નહી મારાથી એવું છે.
અચ્છા કોઈ નહી જેવી અ જેની ઈચ્છા હશે એવું થાય આગળ કામ પરમાત્મા ની ઈચ્છા પ્રમાણે આપણે આવકર વધી શકીએ.
હમ
આપડે બીએસસી તો કરી લીધું એટલું તો આપણા ઉપર ભગવાન ની કૃપા રહી
હમ મને એટલો સંતોષ છે કે મારો એક છોકરો આયુર્વેદિક ડોક્ટર બની ગયો અને એમેરી બેબી છે તે માઈક્રો બાયોલોજી કરીને લેબમાં અત્યારે અત્યારે એણે એમએસસી મા જોઈન્ટ કર્યું છે.
અરે વાહ કેટલું સરસ કેવાય તમે એ તમારી નોલેજ નું તમે બા તમારા બાળકો સાથે તો ઉપયોગ કરી શકે બરાબર છે. કોઈ કોઈ નઈ આપડે અ પ્રોફેશનલી તે નહી પણ આપણા પરિવાર ને તો આપે આપણું નોલેજ નો ઉપયોગ તો કરી લીધું એ બહુ સારું કેવાય આપણા માટે બઉ સરસ કેય
મારું ડ્રોઈંગ મારા છોકરાઓમાં ગયું છે બેવનું શું બહુ જ સરસ ડ્રોઈંગ છે એ લોકોના
અરે વાહ હમ હ મારે બી અ ડ્રોઈંગની મેં અ બધી એક્ઝામ ને મેં ભી આપેલી હતી અને અ મે બી અ ફાઈન આર્ટસ કરેલું હતું જે પ કેનવાસ ઉપર આપણે જે પેઇન્ટિંગ કઈ ને એક વન આવતી હતી અને કચ્છ રણોત્સવમાં મેં મારી બધી પેઇન્ટિંગ્સ ભી મુકેલી હતી ત્યાં એક્ઝિબિશનમાં પછી એ અહ સાસરે આવ્યા પછી પેઇન્ટિંગ નુંને ન કર્યું કઈ પણ મારી બેબી એ ને એટલું સારું ડ્રોઈંગ છે એનું એ ડ્રોઈંગ માં બહુ સારી તે આગળ વધી ગઈ છે ને એ બધી એક્ઝામને કરે છે. નહી સારી રીતે એ પણ કરેશ
હમ
અ ઓ ચાલો ત્યારે આપડે મલે ચોક્કસ ચાલ
હમ જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ